મસ્ત તમારોું
તમને મારો
હેલો
હલો
હલો
હેલો
તમને મારો અવાજ આવે છે
હ આવે છે
કે છ
હા તો આજે આપણે રોજિંદા ખોરાકની આદતો વિશે વાત કરીએ
ચોક્કસ છે તો દરેક વ્યક્તિના જીવનમાં સાથે જ જોડાયેલ છે
હ દિવસની શરૂઆત સારો નાસ્તો કરવાથી થાય છે
હા સવાર વાત સાચી નાસ્તા શદીને સવાર મોજા પાડવામાં મદદ કરે
ઘણા ઘરોમાં સવારે દૂધ અથવા છાસ સાથે કોઈ હલકા પદાર્થ લેવામાં આવે છે
હા કેટલાક લોકો તો પોહા ઉપમા હાંડવો આથેલા થેપલા પણ પસંદ કરતા હોય છે સવાર ખાવાનું
હા નાસ્તામાં સાથે સાથે ફળનોો સમાવેશ કરવો પણ ઉપયોગી માનવામાં આવે છે
હા ફલમાં વિટામીન્સ અને મિનરલ્સ આ સારા માત્રામાં હોય એટલે સારું કહેવાય
હ ફળ જેમ કે કેળા છે સફરજન છે પ પપયા છે એમાં મોસંબીબી એવા બધા ફળ છે ને આપણે સામાન્ય રીતે જોવામાં મળે છે સવારના નાસ્તામાં
હા ઋતુઓ પ્રમાણે ફળની પસંદગી પણ બદલાતી જાય
અ સવારમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે
હા ઘણા લોકો તો દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી જ કરતા હોય છે
હ બધા એ કરતા જ હોય છે કમે તેથી આપણે જે શરીર હોય એને હાાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે
હ અને પછી પાચન કર્યા કિયા પણ આપડી સારી થાય એવું કરીએ તો
હ નાસ્તા પછી લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ જાય છે
હા એટલે તો સવારનું ભોજન સંતુલિત હોવું જ જોઈએ
સંતુલિત ભોજન એટલે શું
અરે જેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફાઈબર અને જરૂરી પોષક તત્વો હો એ
પ્રોટીન વાળા ખોરાકના ઉદાહરણ કયા છે
જાણે તમેું દળ ખાવ કઠોર ખાવ દૂધથી બનેલા પદાર્થો અને અન્ય પૌષ્ટિક વસ્તુઓ
હા તો પ્રોટીન જોડે જોડે આપણે કાર્બોહાઈડ્રેટ પણ શરીર માટે જરૂરી છે
હા એ પણ જરૂરી છે કે શરીર ને આપણે ઉર્જા પૂરી પાડે ને
હ હા એવું છે તો બપોરનું ભોજન પણ દિવસનો મહત્ત્વપૂર્ણ ભાગ બની શકે ને
હા સામાન્ય રીતે તો બપોરમાં રોટી શાકદળ ને ભાત જ લેવામાં આવે
આો ભોજન ઘણા પરિવારોમાં રોજ બનતું હોય છે આનું આજ
હા એજ તો વિવિધ શાકભાજીનોો સમાવેશ કરવાનો પણ બહ ફાયદા થાય છે હ
હા મેં સાંભળ્યું છે કે શાકભાજીમાં ફાઈબર સારી માત્રામાં હોય છે
હા એટલે જ અત શારની જરૂરી જરૂરિયાતો પૂરી કરવામાં આપ મદદ કરે છે
હ હં ને આ બધા જોડે જોુડે આપણે સલાડનો ઉપયોગ પણ વધતો જતો જોવા મળે છે
હ કાકડી છે ટામેટા ગાજર ના સલાડમાં સામેલ કરી શકાય આ બધું
હા હ સલાડ આપણે ભોજનમાં સાથે લેવાથી તાજગી પણ અનુભવાય છે
હા અને ફાઈબરની માત્રા પણ વધી જાય આપણેે ખઈએ ત
હ બપોરે પછી લોકો હલકો નાસ્તા લેતા હોય છે
હ કારણ કે લાંબા સમય સુધી ભૂખ લાગતી હોય એટલે પછી
નાસ્તામાં કઈ કઈ વસ્તુઓ લેવામાં આવે છે
સિન છે ચણા મખાના ખાતરા અથવા આમ ફલ લેવામાં આવે તો સારું
હ એમાં જોડે જોડે કેટલા લોકો છાસ પણ પીતા હોય છે
હ છાસ તો ગુજરાતીમાં તો ખુબ જ લોકપ્રિય ટનું છે
હં ત્યાં જ્યાં ગરમ હવામાન હોય છે એમાં આપણને રાહત પણ આપી રહેે છે
હા એ જા ને ભોજન સાથે પણ સારી રીતે મેલ થઈ જાય એ તો
હ સાંજના સમયે પણ લોકો વિવિધ ખડયા પદાર્થો લેતા હોય છે
હા કેટલાક લોકો તો આમ સૂપ અથવા હલકો નાસ્તો પસંદ કરતા હોય છે
હા સાંજે વધતુ તેલ વાળા પદાર્થો ઓછા લેવા જોઈએ એવી સલાહ આપવામાં આવે છે
હા હલકા ભોજન થી આપડું પાચન સારું બને ને એટલે
હ અને રાતનું ભોજન કેટલું મહત્વનું હોય છે
હા આમ રાત્રે ન ભોજન છે ને સંતુલિત અને મર્યાદિત માત્રામાં હોવું જોઈએ
ઘણા લોકો રાત્રે પણ રોટલી અને શાક જ લેવાનું પસંદ કરે છે.
હા. કેટલાક લોકો તો ખીચડી અને કઢી પણ પસંદ કરતા હોય છે.
ખીચડી એક સરળ અને લોકપ્રિય ભોજન બની ગયું છે. અને તેને બનાવવું બી ઈઝી છે અને ખાવામાં બી સારું લાગે.
હા અને તે ઘણા લોકોને તો પચાવવા પણ સારું લાગે ખબર.
હા, પણ પછી રોજ એક જ પ્રકારનું ભોજન લેવું યોગ્ય કેહેવાય?
ના ભોજનમાં વિવિધતા વધુ પોષકતત્વ મળી શકે.
એટલે વિવિધ એનાનો જ સમાવેશ કરવો જોઈએ.
હા. ઘઉં, બાજરી, જુવાર જેવા અનાજનો ઉપયોગ થઈ શકે.
બાજરી સિલેૈલામાં ખાસ લોકપ્રિય હોય છે.
હા. તેની રોટલી ઘણા ઘરોમાં બનાવવામાં આવે છે ને.
હ હ, જોવાર પણ એક ઉપયોગી અનાજ છે.
હ અને ઘણા વિસ્તારોમાં તો રોજિંદા ભોજન ના ભાગમાં પણ આવે છે એ તો
અ કઠોળ વિશે શું કહેશો તમે?
કઠોળ તો પૌષ્ટિક તત્વમાં એટલા બધા ભરપૂર હોય છે ને.
હ જેમ કે ચણા, રાજમા અને વટાણ વટાણા એ બધા એમાં જ આવે ને?
હ આ બધી વસ્તુ વિવિધ વાનગીઓમાં વપરી વપરાય પણ શકે અને સારું પણ ખરે.
પછી જે આપણે આ ઋતુઓ બદલાય એ પ્રમાણ ભોજનમાં પણ ફેરફાર આવતો જશે ને.
હા એ આવે જ કારણ કે હવામાનના પ્રમાણે શરીરની જરૂરિયાતો બદલાયને આપડી.
અ, તો આપણે ઉનાળામાં કયા પદાર્થો વધુ લેવા જોઈએ?
જાણે આપણેે તરબૂજ ખાવું જોઈએ, કાકડી ખાવી જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, અને છાસ જેવા પદાર્થો લઈએ તો સારું.
હ એ બધી વસ્તુઓ આપણા શરીરને ઠંડક આપે છે.
હા અને પાણીની આમ કમી પણ ઓછી કરે છે.
શિયાળામાં શું ફરક જોવામાં મળે છે તો આનાથી?
શિયાળામાં છે ને ગરમ અને પૌષ્ટિક ભોજન તરફ વધુ ઝુકાવ જોઈ મારા રીતે.
હ હ જેમ કે
જેમ કે સુપ ને પારંપરિક વાનગીઓ હોય ને તો ઘણા લોકો આ સમયે ખાસ વાનગીઓ આનંદ આનંદ લેતા હોય છે.
હા, પછી તો તહેવારો અને ભોજન વચ્ચે પણ ઘણી નજીકતા હોય છે. આપણે બહુ અલગ અલગ વસ્તુઓ તહેવારોમાં બનતી હોય છે.
હ દરેક તહેવાર સાથે કોઈ ખાસ જ વાનગીઓ જોડાયેલી હોય છે.
બધી વાનગીઓ સાથે સાથે તહેવહારમાં બધી બહુ બધી મીઠાઈઓ પણ ધરાવે છે બધે.
હ દરેક વિવિધ પ્રકારની મીઠાઈ અલગ અલગ પ્રસંગોમાં બનાવવામાં આવે ને.
અ ઘરનું ભોજન અને બહારનું ભોજન વચ્ચે શું અ અલગ પડે છે?
હા. ઘરનું ભોજન માં આમ સામાન્ય રીતે સફાઈ અને ગુણવત્તા પર વધુ ધ્યાન આપવામાં આવે ને.
પણ બહારનું ભોજન પણ વધારે ઘણા લોકોને વધારે પસંદ આવે છે.
વિવિધ સ્વાદ નો અનુભવ કરવા બહાર ભોજન કરવા જતા હોય છે.
આ ખોરાકનો સઘર્હ પણ એક મહત્વપૂર્ણ વિષય છે.
હા. યોગ્ય સંગ્રહ થી હળિયા પદાર્થો લંબા લંબા સમય સુધી આપડા સારા રહેે છે ને.
હં હ આજકાલ આપણે જે રેફ્રિજરેટર આવ્યું છે, એનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે.
હા. તે ઘણા પદાર્થોને તો તાજા રાખવામાં મદદ કરે છે.
હ એનાથી આપણે ખાવાનું સારું રહે છે અને જે આપણો ખોરાક હોય ખાવાનું એનો બગાડ પણ ઓછો થઈ જાય છે, અને તે બહુ જરૂરી પણ છે.
હા. જરૂર પ્રમાણે જે ભોજન બનાવવું જોઈએ એવી રીતે આપડે થઇ જાય.
હં અ આપણે જે ખાવાનું વધ્યું હોય એનો યોગ્ય ઉપયોગ પણ આપણે કરી શકીએ અને ફેંકી દેવાની જગ્યાએ.
હા. તેથી ખોરાક નો વ્યર્થ બગાડ ઓછો થઈ શકે છે ને.
હં પાણીની જેમ જ ભોજન બી નિમયતામાં જ જરૂરી છે
હા. સમજદાર ભોજન લેવાની આદત સારી માનવામાં આવે છે.
હ. તેનાથી આપણે ભોજનનો સ્વાદ પણ સારી રીતે આપણે અનુભવી શકીએ.
હા, તેનાથી ભોજનનો સ્વાદ તો સારો અ ભરી જ શકાય એ તો વાત સાચી જ છે અને આજની વાત થી રોજિંદા ખોરાકની તો ઘણી બાબતો સમજવા મળે.
હા. આપણે બહારનું ખાવાનું, ઘરનું ખાવાનું, કયા સમયે આપણે કયું ખાવાનું સારું પડે, આપણે ભોજનમાં બહુ બધી વાતો છે કરવા માટે. અને બધું એના હિસાબે જરૂરી છે. અ
તો છે ભોજન ની તો એટલી બધી વાતો છે ને કરવા માટે કેટલું જાત જાતનું ભોજન આવે આપડે બહાર ખાવું જોઈએ ઘરે ખાવું જોઈએ કેવા પૌષ્ટિક તત્વ લેવા જોઈએ વિટામિન કાર્બોહાઈડ્રેટ એ બધું જાણવું બહ જ જરૂરી છે
આજની વાતથી મને એ તો ખબર પડી છે કે ખાવાનું બસ આપણે કશું બી ના ખાઈ શકીએ આપણે કયા સમયે શું સારું પડે આપણા શરીર માટે શું સારું હોય એ પ્રમાણે આપણે વિચારીને ખાવું પડે તો જે આપણા સેહત માટે સારું પડે બાકી
હા તમારી વાત બિલકુલ સાચ પણ આના પર તો જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે
હા આપણે ફરી ક્યારે આ વિષય ઉપર આગળ વાત કરીશું
ઓ
હા ચોક્કસ બાય